હેલો.
નમસ્તે કેમ છો.
મજામાં તું કેમ છું.
હું પણ મજામાં છું, આજે મને તારી સાથે. જે નવીન કલાઓ શિકવાની મહત્વ. હા આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
વા આ તો ખૂબ પ્રેમદાયક અને ઉપયોગી વિષય છે. આજના સમયમાં નવી કલા શીખવી બહુ જ જરૂરી બન ગઈ છે.
હા સાચું છે આજકાલના દુનિયામાં દરરોજ નવી વસ્તુ. તો નવી ટેકનોલોજી નવા કામ અને નવા અવસર આવ. વતા રહે છે ને એટલે કેવલ એક જ વસ્તુ જાણવી કાફી નથી. પણ સમય સાથે. તે નવી કલા પણ શીખતા રવુ જરૂરી છે ને.
હા બિલકુલ લર્નિંગ ન્યૂ સ્કીલ એટલે. પોતાની અંદર નવી ક્ષમતા વિકસિત કરવી. એ સિલાઈ કઢાઈ કુકિંગ કમ્પ્યુટર મોબાઈલ એડિટિંગ ભાષા ડિઝાઇનિંગ મેક. માર્કેટિંગ બોલવાની કલા સમય વ્યવસ્થાપ. પન પણ કશું પણ હોઈ શકે.
હા મને લાગે છે કે નવીન કલા શીખવું કેવલ નોકરી. અથવા કમાઈ માટે જ નથી. પણ પોતાને સુધારવા માટે પણ ખૂબ જરૂરી છે ને.
એકદમ નવી કલા વ્યક્તિને આત્મનિર્ભર આત્મવિશ્વાસી અને સમય સાથે. ચાલતી બનવૈ છે.
અને આ આજે નવીન કલા શીખવાની જરૂરત શા માટે. ટે વધી ગઈ છે.
કારણ કે આજનો સમય. સ્પર્ધાનો સમય છે જે જે વ્યક્તિનેવી વસ્તુઓ શીખે છે એ આગળ વધે છે જે. કેવળ જૂની રીત પર અટાય છે. એ પછળ રહી છે રહી જાય છે.
આ હા. એ તો જ સાચી છે, પહેલા એક કલાથી આખું જીવન ચાલુ ચાલ. તું હતું પણ હવે બાજાર. કામ ગ્રાહકોની પસંદ ટેકનોલોજી બધું ખૂબ. તેજી તી બ બદલાય છે.
એકદમ ઉદાહરણ તરીકે કોઈ એને કેવલ સાદી. સિલાઈ આવડતી હોય પણ જો એ બ્લાઉઝ ડિઝાઇન મશીન એમ્બ્રોઇડરી ફેશન કટિંગ. ઓનલાઈન ઓર્ડર લેવું સોશિયલ મીડિયા પર કામ બતાવો. આ બધી શીખ લે તો એનો વ્યવસાય ઘનો આગળ વધી છે.
આ હા વાહ ઈટલે નવીન કલા વ્ય. વ્યક્તિના જૂના કામને પણ નવીન તાકાત આન આપી શકે.
હા અને એ વ્યક્તિ ને સમય સાથે ચાલવાની શક્તિ આપે છે.
અ નવીન કલા શીખવાના મુખ્ય ફાયદા શું શું છે.
મુખ્ય ફાયદા ઘણા ફાયદા છે ને. પહેલો ફાયદા આત્મવિશ્વાસ વધે છે બીજો ફાયદા કમાઈની નવી. તકો મળે છે ત્રીજો ફાયદા વ્યક્તિ આત્મનિર્ભર બને છે. ચોથો ફાયદા સમયનો સાચો ઉપયોગ થાય છે. પાંચો ફાયદા બુદ્ધિ વિચાર શક્તિ અને ક્રિએટિવિટી વધે છે, છઠો ફાયદા વ્યક્તિ. બદલતા સમય સાથે ચાલવાલાયક બને છે.
હા મને. પણ લાગે છે કે જે વ્યક્તિ કશું કશુંક નવે શીખે છે ને. એ એને પોતાના ઉપર વિશ્વાસ વધારે આવે છે.
એકદમ એકદમ. જેમ જેમ આપણે નવી વસ્તુ શીખીએ તેમ તેમ મનમાં. થાય કે હું પર કરી શકું છું.
અને નવીન કલા શીખવાથી આત્મનિર્ભરતા કેવી રીતે આવે.
આત્મનિર્ભરતા. અહં ધારીએ કે કોઈ સ્ત્રીની સિલાઈ આવડતી ન હોય. તો એ પોતાના કપડા માટે ઘરમાં નાના. મોટા કામ માટે બીજા પર નિર્ભર રહે પણ જો એ સિલાઈ શીખી લે. તો પોતાનું કામ પોતો કરી શકે. ઘરના લોકો ના કપડા કરી શકે અને ચાહે તો કમાઈ પણ કરી શકે.
હા આ તો ખૂબ મહત્વની વાત છે નવી કલા વ્યક્તિ. તીને મને કોઈ. કોઈની રાહ જોવી ન કપડે પડે એવી. તાકત તાકત તો આપે છે.
એકદમ કુકિંગ ટેલરિંગ બેસિક કમ્પ્યુટર ઓનલાઇન પેમેન્ટ મોબાઈલ હેન્ડલિંગ. કમ્યુનિકેશન આ બધી કલા. અ રોજિદા જીવન ને સરલ બનાવે છે.
નવી કલા કમાઈમાં કેવી રીતે મદદ કરે છે.
હમ્મ. બહુ સારી રીતે. આજ કોઈ પણ સ્કીલ થી ઇન્કમ જનરેટ કરી શકાય છે. જેમ કે સિલાઈ અને બ્લાઉઝ સ્ટિચિંગ, મેંદી મેકઅપ. બ્યુટી પાર્લર, કેક બનાવો છે, પાપડ લોન છે, નાસ્તા. બનાવ કે કમાઈ કરે છે, મોબાઈલથી વિડિયો એડિટિંગ કર કે કમાઈ કરે છે. સોશિલ મીડિયા કે માર્કેટિંગ કર કે કમાઈ કરે છે, એમ્બ્રોડરી. અહ આરીઅર યે કર કે કમાઈ કરે છે, જ્વેલરી મેકિંગ કર કે કમાઈ કરે છે.
હા આજે ઘર બેઠા પણ અહ સ્કીલ થી કામ કરું શ શરૂ કરી શકાય છે ને
હા હા નક્કી, નવી કલા વ્યક્તિને નોકરી પર જ નિર્ભર ન રાખે. એ પોતાને કામ શરુ કરવાની પણ હિંમત આપે છે.
અહ અહ ઘણી વાર લોકો શૌ શોક માટે ક ચુ શીખે છે, એ પા પાછળ વ્યવસાય બની શકે.
જરૂર જરૂર ઘણા વ્યવસાય શોક માંથી જે શરૂ
થવા છે કોઈને ડ્રેસ ડિઝાઇન કરવાનો શોખ હોય પણ પાછળ ડૂ ટી બની શકે કોઈ કુકિંગ ના શોખ હોય તો હોમ ફૂડ બિઝનેસ બની શકાય. કોઈ મહેંદી આવડતી હોય તો બ્રાઇડલ મહેંદી આર્ટિસ્ટ બની શકે.
ને પણ આહ હલકામાં ન લે અહ લેવો જોઈએ.
હા, યોગ્ય માર્ગદર્શન પ્રેક્ટિસ અને મહેનત હોય તો શોક પણ કરિયર બની શકે.
નવી કલા શીખવાથી અહ મન અને દિમાગ પર શું અસર પડે.
દિમાગ પર ના ખુબ સાસુ સારો અહ અસર પડે છે. નવી વસ્તુ શિકવાથી દિમાગ સક્રિય રહે છે યાદ શક્તિ, ધ્યાન, સમસ્યા સુલઝાવાની ક્ષમતા અને ક્રિએટિવિટી વધે છે. ઇન્સ્પિરેશન મિલે
હા જે લોકો નવા અહ શીખતા રહે છે અહ એ માનસિક રીતે વા-વધારે ફ્રેશ લાગે છે ને
નવી કલા શીખવાદી સમયેને સાચું ઉપયોગ કેવી રીતે થાય? હલો.
ઘણા લોકો કહે છે, કે મારા પાસે સમય છે, પણ અહ શું કરું એવા સમયની કલા શીખાવી એ અહ સૌથી સારો ઉપયોગ છે. જેને મોબાઈલમાં ફાલતુ સ-સ્ક્રોલ કરવા કરતા અહ જેમ કે અહ સિલાઈનો નવા પા-પેટર્ન શીખો, રેસીપી શીખો બેસિક ઇંગ્લિશ શિકો ઓનલાઈન માર્કેટિંગ શિકો અહ ડિઝાઇનિંગ સીકો અહ અરુ અહ કોમ્બિનેશન થી શીખો
એથી કમાઈની પણ શક્યતા બને છે.
અહ મને ખાસ આ પૂછવું છે, અહ અહ સ્ત્રીઓ માટે નવીન કલા શી વી શા માટે મહત્ત્વની છે.
કારણકે અહ કારણકે ઘની સ્ત્રીઓ ઘર પરિવાર, પાલકો જવાબદારી તોને એટલી વસ્ત રહે છે, કે પોતાની ઓળખ પાછળ રહી જાય. આ નવી કલા શીખવાથી એને પોતાની ક્ષમતાની ખબર પડે છે.
હા, મને હા અને એથી એથી કમાઈની પણ શ કિયતા બને છે ને
એકદમ ઘર સાંભાળતા સાંભાળતા પણ સત્રી ઓનલાઈન કાતો ઓફલાઈન સ્કિલ શીખી શકે છે, પછી એ સ્કીલથી પાર્ટ ટાઈમ કામ, હોમ બિઝનેસ અથવા ફૂલ ટાઈમ કરિયર પણ બની શકે.
હા, આર્થિક સ્ત્રી, આર્થિક રીતે પણ મજબૂત બને છે ને.
હા અને એનો આત્મવિશ્વાસ પણ ખુબ વધે છે.
પણ ઘણી વાર લોકો નવી અહ નવી કલા શીખવા માંગે છે પણ શ અહ શરૂ નથી અહ કરી શકતા ને શા માટે
કારન ઘરના હોઈ શકે, સમયનો આભાવ પૈસાની તંગી, આત્મવિશ્વાસ ની કમી, હવે ઉમ્ર થઈ ગઈ અહ એવો વિચાર આવે છે ઘરની જવાબદારી હોય છે સ્ત્રીઓ કે ઉપર યોગ્ય માર્ગદર્શન મેળવું શરૂઆત કેવી રીતે કરવું એ ને સમજવું.
હમ કારને કારને ધના હોઈ શકે ને અ જેમ કે અ સમયનો અભાવ, પૈસાની તંગી... હા ખાસ કરીને હવે શું શીખવું અથવા મારી ઉમર ગઈ. આ વિચાર ઘના લોકોને રો રોકી દે છે ને.
હા, વહી-વહી. પન સાચું જોઈએ, તો શીખવાની ના કોઈ ઉંમર નથી. ઇચ્છા હોય, તો વ્યક્તિ કોઈ પણ ઉંમર મે ઉમરે નવી શીખા કલા કલા શીકે છે.
તો નવી કલા શીખવા માટે શું કરવું જ જોઈએ?
અ ઉસ કુછ ખાસ કરો ને તે પહેલી વાત તો પોતાને પૂછવો. કે મૈને શું ગમે છે? બીજી વાત, આ કલામાં જી જિમ્મેદારી શું આપ ઉપયોગ બની શકે, તીજી બાદ બેસિક થી શુરૂ કરો. ચૌથી વાત રોસ થોડો સમય આપો. પાંચમી બાત પ્રેક્ટિસ ચાલુ રખવી. બસ ઈતા હી.
અને એટલી એકદમ મ પરફેક્ટ બના બનવાની જલ્દી ન કરવાની.
બિલકુલ નઈ શુરૂઆત નાની હોય તો. પન ચાલે. નિરં